ગુડ મોર્નિંગ કેમ છો?
બસ ફાઇન કેમ છે તમને એમ?
બસ સરસ.
શું ચાલે નવીનમાં?
બસ કઈ નહી હમણાં હજી ઉઠ્યા બ્રેકફાસ્ટ કર્યો અને કોલ કર્યો તમને.
બરાબર બરાબર સવાર સવારમાં નાસ્તો તો જોઈએ જ નહી આપણેે.
હા એની વગર ના ચાલે સવાર
હમ સાચી વાત છે ઘણી સારી એવું કેવાય અમુક. લોકો ને ટેવ નહ હોતી સવાર માં ખાવાની પણ સવારે ખાઈએ ને તો બહુ સારું કેહેવાય એમ.
હમ્મ એની વગર દિવસ ચાલુ કરો બોડી માટે બરાબર નથી મને એવું લાગે એટલા.
હમ્મ સાચી વાત છે આખા દિવસની એનર્જી સવારના બ્રેકફાસ્ટ થી જ મળતી હોય એટલે સવાર સવારમાં ખાઈ ને એટલે એમ લાગે કે ના ખરેખર આખો દિવસ સારો ગયો એમ.
હમ્મ કારણ કે આપડણે આખી રાત કશું ખાધું ના હોય એટલે સવારે બોડીને જે જરૂર પડે ન્યુટ્રીશન ની એ સવારના બ્રેકફાસ્ટથી હેલ્ધી બ્રેકફાસ્ટ કરો તો વધારે સારું રહેે એની માટે એમ.
હમ્મ સાચી વાત છે આપડે ડિનર કર્યો હોય સાંજે પછી તો કઈ ખાધું જ ના હોય. એટલે સવારનો બ્રેકફાસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ.
હા હમ્મ ઘણી વખત એવું. થાય કેમ આખી રાત તમે કઈ ખાધું ના હોય આઠ થી દસ કલાકનો ગેપ પડી ગયો હોય જમવામાં એટલે સવાર શરમાં. બ્રેકફાસ્ટની જરૂરતો પડે જ સૌથી પેલો કેને અ સોર્સ છે તમારી બોડી માટેનો એનર્જી નો.
સાચી વાત છે હમ હમ ખરેખર એમાં હવે તો આ બધું નીકળું છે ને લોકો હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે ને તો સવાર સવારમાં તો ફ્રૂટ્સને, પ્રોટીન ને, સ્પ્રાઉટ્ ને, બધા સીડસ ને એવું જ બધું ખાવાની સલાહો આપતા હોય. લોકો એનાથી આપ આખા દિવસની એનર્જી મળી રહે એમ.
હમ્મ નેચ બેલેન્સ બ્રેકફાસ્ટ કેવાય છે. જેની અંદર તમને કાર્બોહાઈડ્રેટો. ટીન ફાઈબર. થોડું ફેટ મળી જાય. આવું બધું આપ બધા બ્રેકફાસ્ટ ની અંદર પોવા, ઢોકળા, થેપલા દૂધ, ફ્રૂટસ, ઓડસ આ બધું બેલેન્સ અ હેલ્થ બેલેન્સ ડાયટની અંદર આવે
હમ્મ આપડે ગરડા બુધા હતા ને પેલાના તો એ લોકો તો કેવા મસ્ત ભાગ ભાખરી ને ચા રાખે કે ઘી વાળી મસ્ત ભાખરી ને બાજરા રોટલા ને ચા ને એવું ખાતા આખો દિવસ એની પર ડિપેન્ડ હોય એ લોકો ખેતરે કામ કરવા જતા ને ત્યારે પણ આખો બાજરાના રોટ રોટલો ઘી વાળો ને ચા ને એવું પીતા એમ તો એ લોકોનો થાક જ ના લાગે આખા દિવસની એનર્જી એમાંથી મળી જતી બધા મિલેટ
હમ્મ એ એ કુડ ફૂડ્સ ની અંદર થી એ લોકો ને મળી જાય અત્યારે ઘણા લોકો નાસ્તા તા મા સમોસા ને પફ ને ફાસ્ટ ફૂડ ખાય લે છે
હમ્મ હા સાચી છે હેલ્ધી ખાવું હોય તો હેલ્ધી જ ખાવું જોઈએ પછી.
હો પછી સવાર સવારમાં મોર્નિંગ ની અંદર જ તમે તેલ વાળવું ને જંગ ફૂડ ખાઓ તે તમારા બોડીને બેનિફિટ કરતા નુકસાન વધારે કરે છે એવું થાય.
હમ્મ સાચી વાત છે એકદમ સાચી વાત છે. શું બાકી તમે શું આજે નાસ્તો કર્યો?
મેં આજે ફ્રૂટ ખાધું પાણી થોડુંક પીધું લીંબુ પાણી પીધુ સવાર સવારમાં
બરાબર અમારે અમારે એવી ટેવ છે અમારે પેલા તો સવાર સવારમાં ભાખરી ને ચાજ જોઈએ. ભાખરી ની ચા વગર તો દિવસ જ શરૂ ના થાય હોકે.
એવું જ થાય પણ સવાર સવારમાં તમે નાસ્તો કરલો ને તમને ભૂખ પણ થોડીક લેટ લાગે એટલે તમારું કામકાજ જે વચ્ચેનું હોય એ પણ થઈ જાય અને બપોરનું જે લંચ હોય એ તમે સારી રીતે લઈ શકો. પછી
હા એટલે જ કે ઘણી વાર પેલા આપણે જોતા હોઈએ છે ને એડ્સમાં ને રીલ્સમાં ને એવી રીતે આવતું હોય છે કે સવારનું ભોજ સવારનો જે બ્રેકફાસ છે ને એ રાજા જેવો કરો પછી બપોરનું જે ભોજન છે એ મિડલ ક્લાસ એવું કરો અને જે ડિનર હોય ને એ તમે ગરીબ લોકો જેવું કરો તથા ઓછું કરો એમ.
હમ્મ એકદમ સાચી વાત છે.
હમ્મ
કેટલાક લોકો વચન બચન છોકરાઓ માટે સવાર સવારનો જે નાસ્તો એ છોડી દે છે. પણ એ બરાબર નીહ હોતુ કારણ કે નાસ્તો છોડવાથી ઘણી વાર કેવું થાય ભૂખ વધારે લાગે અને જયારે લંચ નો ટાઈમ થાઈ ત્યારે બ્રેકફાસ્ટ નું પણ ત્યારે-ત્યારે ખે એટલે વધારે ઓવર ઇટિંગ થઈ એ ટાઈમ માં અને લંચમાં
સાચી વાત છે એટલે એવું તો જરાય નહી હોતું હે ને કે સવારે ના ખાઈએ તો વજન
નાના સવારે થોડોક નાસ્તો તો હેલ્ધી નાસ્તો તમારે કરવો જ જોઈએ જેથી તમારા આખા બોડીની જે દસ બાર કલાકનો વચ્ચે ગેપ પડ્યો હોય એને સારું બેલેન્સ મળી રહે લંચ સુધીનું તમને મળી રહે એમ મેટાબોલિઝમ ધીમો પડી જાય તમારું ઓલું થ ગયું હોય એટલે એ સવાર સવારમાં જયારે નાસ્તો કરો એમાં તમારે લાંબા સમય સુધી જે ઊર્જા બચાવવાની હોય એ તમને એમાંથી મળી રહ્યા તમને આપણી માટે જ નહી ઇવન નાના બાળક મ હોય એ એની માટે પણ બ્રેકફાસ્ટ તો એટલો જરૂરી છે કારણ કે એના છોકરાઓ નાના હોય ત્યારે એનો માનસિક અને શારીરિક ઝડપથી થતો હોય છે તો સવારમાં સારો સારો અને હેલ્ધી નાસ્તો અમને આપો તો એમને શીખવામાં કોન્સન્ટ્રેટ કરવામાં રમવા મા આ બધા ખુબ મદદ કરે છે.
હવે ના પણ બાળકો જો ને હવે તો મારો છે ને નાનો એ તો દૂધ ને બિસ્કીટ ખાઈને સ્કૂલ જોતો બીજું કશું જ ખાતો નથી.
ના સવાર છોકરા છોકરાઓને પણ સવારે પ્રિફર એજ કરાય કે થોડુંક હેલ્ધી ખવડાવા એને અત્યારે જો ઉનાળા છે તો કેરી મળે. ચેરી ખવડાવા એ વોટરમેલન ખવડવાય. એનથી એમની એનર્જી પણ સવાર-સવાર માં સારી રે, મૂડ પણ એનો સારો રહ્યા.
તમારે વાત સાચી યાર પણ ખાતા જ નહી તો શું કરવાનું મારે તો દૂધ ને બિસ્કીિટ ખાઈને ભાગી જઈને સ્કૂલ જોતો રે પછી અ્યાં એ લોકોને ખબર નહ અગયાર બાર વાગે મલે.
નાના છે, એ બધું છોકરો નાના છોકરોને ના ભાવે તેનો સાદો નાસ્તો જેવા, કે ખાખરા હાંડવો. ઉપમા, ઢોકળા એવું બધું મળે છે, તેમાં ઓછું તેલ પણ‌ રે, અને હેલ્ધી બેનિફિટ પણ, તમેવી. ગરમ મળી રહે, નાના છોકરાની એ બધી વસ્તુ પણ ભાવે નાનો પાડે.
હવે એવું જ કાંઈક ટ્રાય કરવું પડશે, મારે કેમકે આવી રીતે તો મને એમ થાય કે આખો દિવસ ખાલી દૂધ પર કેવી રીતે નીકળી જાય, અને રાતના સ્કૂલમાં ખાવું હોય તો ખાય બાકી ના ખાય, એવું બધું ચાલતું રહેતું હોય એનું.
હમ્મ કારણ કે સવારનો જે નાસ્તો છે, એની અંદરથી તમને. સૌથી વધારે ન્યુટ્રીયન્સ. મળવાના છે.
હ.
ઘણા લોકો સવારનો નાસ્તો કર્યા વગર જ એનો પોતાનો દિવસ ચાલુ કરી દે, અને જયારે બપોર નો ટાઈમ થાય લંચ નો ટાઈમ. ત્યારે એટલું બધું ખાઇલે‌ ને કે એ લોકોને. લિઝી ફીલ થવા માંડે છે.
હ સાચી વાત છે, એમાં અમુક લોકોને તો બધું. ફુલ ડીશ જોઈએ. પછી બધું જ એક સાથે હોય, ને પછી ઓવર ઇટિંગ થઈ જાય એવું થાય.
હું એવું જ થાય, ઘણીવાર. ઇવન જે સ્ટુડન્ટ્સ. તો એ લોકોને પણ બ્રેકફાસ્ટ ની વધારે જરૂર પડે, કારણ કે આખો દિવસ એમને. રમવાનું હોય. સ્ટડી કરવાનું હોય, સ્કૂલ જવાનું હોય, નવી- નવી વસ્તુઓ શીખવા માટે, એમને એનર્જીની જરૂર પડે. સવાર ન નાસ્તો બરાબર ના હોય, તો છોકરાવ કોન્સનટ્રેડ પણ ના કરી થ‌ઇ શકે, સ્ટડી ની અંદર. નેમ, ચીડીયા હતી ઘણી.
હું, અમુક એને જે વિટામીન્સ. ઘટે એના લીધે, ને પછી બીજા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે.
હું. અને ઓમેય‌ એમેય હેલ્ધીનસ તો બનાવવા માટે કાંઈ એટલો બધો ટાઈમ પણ લાગતો નથી. જે તમારા ઘરમાં ફ્રૂટસ હોય, દૂધ, ડ્રાયફ્રૂટ, પૌવા આવી બધી વસ્તુઓ તમે જલ્દીથી બનાવી શકો અને ખાઈ પણ શકો. તમારો સવારમા તો બ્રેકફાસ્ટ નો ટાઈમ હોય. એ પણ તમારો ઓ છો. જાય કિચનની અંદર કારણ કે આવી બધી વસ્તુ તમે સવાર માં ફેલો કે હેલ્ધી પણ ર
હમ, સાચી વાત છે હવે તો કેટલા બધા ઓપ્શન અવેલેબલ બલે છે માર્કેટમાં રેડી ઇઝીલી બની શકે ને એવા હેલ્ધી ઓપ્શન્સ પણ હોય છે કોર્નફ્લેક્સ, ઓટ્સ પછી પેલા મિલેટ્સ એવા ઘણા બધા એવા ઓપ્શન્સ છે કે જેનાથી આપણે ઇઝીલી હેલ્ધી વસ્તુઓ ખાઈ શકીએ એમ
હમ્મ તમારી વાત સાચી છે પણ ઘણા લોકો કઈક એવું કરે સવા માં એમનું ટાઈઇમ બચાવવા માટે ફાસ્ટ ફૂડ પણ ક પી લેતા હોય છે ક્યારેક સવાર સવાર માં એમની ઈચ્છા થાય તો પફ ખી લે સમોસા ખાઈ લે ગંઠિયા ખાવા માંડે એથી તમારું પેટ તો થાઈ જાય છે પણ લાંબા ગાળી એ તમને શરીરને પૂરતું પોષણ નથી આપી શક કારણ કે એ બધી વસ્તુ ની અંદર તમને જે બોડીની અંડર ન્યુ્રીશન મળવા જોઈએ
હમ્મ
તમે જંક ફ ફૂડ સ સ બોડીમાં એઅ, કરો તો
હમ.
ઉપરથી તમારા બોડીને અમ. શું કે નુકસાન કરે એવું થાય.
સાચી વાત છે હવે તો કેટલા ડાયરેક્ટ આપડે ઘણી બધી જગ્યાએ જોતા હોય છે પેલી મુસ્લીસને એવું મળે છે ડાયરેક રેડી આપણે ખાલી સીધું ખાય જ લેવાનું એમ એટલું ઈઝીલી અવેલેબલ હોય છે કે જેમાં આપડે બીજું કશું પણ કરવું નહી હોત તું.
હમ. તે એની બધા બાર બહાર ના નાસ્તા કરતા તમે ઘરનો સવારનો નાસ્તો કરો. તે ફ્રેશ પણ હોય. તમે બનાયલો હોય એટલે ચોખ્ખું પણ હોય અને તમાર સ્વા પ્રમાણે તમે એને બનાવી શકો એટલે તમને બીજી પણ કોઈ
હમ.
ના પડે જાણે કે હાંડવો છે. છે ટોકળો છે ઢોકળા છે. થેપલા છે આ બધી વસ્તુ બનાવ તે તમારા હેલ્થ બેનિફિટ પણ સારા ર
હમ્મ હા અને અને બીજું એ બધામાં એવું થાય કે ખાલી એકલા ઘઉં. ઘઉં ના.
હમ્મ.
એડ થઈ શકે એમ ખાલી એકલું ઘઉં પણ ના પાડે છે, કે એકલું ઘઉં ખાઈએ ને તો પણ ફેટ વધતો જાય છે એમ.
હમ્મ કારણ કે ઘઉં ખાલી ગ્રેન ખાઈએ એની અંદર ખાલી ગ્લુકોઝ નું પ્રમાણ વધારે હોય. જ્યારે તમારા નાસ્ તો કરવાનું સવાર ન હોય બ્રેક ફાસ એની અંદર તમારે બધા ટ્રે ની જરૂર પડે જા કે પ્રોટીન, ફાઈબર. કઈ કાર્બોહઇડ્રેટ. આ બધી વસ્તુઓની તમ માં વધારે જરૂર પડે. એ સારું કેહેવાય કે તમે હેલ્ધી નાશ બોલો તો એમ.
સાચી વાત છે સાચી વાત છે ચલો તો હું પણ નાસ્તો કરી લઉ હજી ફરીથી અને પછી આપડા આરામથી વાત કરીએ, ચાલો બાય.
ઓકે ઓકે બાય બાય. એમાં વચ્ચે વચ્ચે લવચ